હલો
હલો
હલો
અવાજ આવતું છે
હા આવે છે બોલો બસ મને અચ્છા
શું ચાલતું છે બાકી
બસ ગરમી કેટલી છે હમણાં તો થોડું પ્રોબ્લેમ થાય છે.
એજ ને હવે બોજ હવે બી જો અમાર બાજુ બી તો બહ ગરમી છે અહિયાં પછી બધા વરસાદની જ રાહ જોતા છે.
હમ્મ. હમણાં પણ પવનની નીકળેલો છે એટલે હજુ તો ગરમી પડશે વધારે અને બફારો ભી થશે પછી જ તો વરસાદ આવશે.
હા એ તો છે જ. પણ આ પવન ચાલે તો તો એટલી ગરમી ની થાય પણ પવન બંધ થયો કે પછી બહુ ગરમી લાગવા લાગી જાય. બોલો.
પણ ગરમીનું સ્તર વધતું જ જાય છે હમણાં તો.
હા એ તો છે જ.
હા.
કેમકે આ ગરમી આ મતલબ જે આપણે આપણેે જ એમાં પ્રોબ્લેમ બી છે કેમકે આપણે કઈ કઈ જગ્યા જાઓ તમે કેટલા વૃક્ષો કાપી કાઢે કઈ હવે જો તમે કોઈ પણ માનસ દેખાય તો એ રુકશે જ. એ એવું નથી કે વૃક્ષો લગાડે.
હા.
તેજ ને.
એ પણ નવા નવા રોડ બને છે એના માટે વૃક્ષો કાપવા કાપે છે પણ સામે એટલા લગાવતા નથી એટલે વધતી જાય છે ગરમીનું પ્રમાણ જંગલો કપાવા લાગ્યા છે એટલે ગરમીનું પ્રમાણ વધતું જાય છે.
છે જ નહી.
હમ.
હમણાં આ હાલ છે તો આગળ જઈને બહ હજુ મતલબ બહ ગરમી થશે જ પછી.
હા હવે તો ફોર્ટી ફાઈ અપ થાય છે. હવે ફોર્ટી ફાઈ અપ જાય છે તો તો માણસ રહી બી નહી શકે અને બસ પાંચ સાત વર્ષમાં જ આઈ થિંક ફિફ્ટી અપ જશે તો તો માણસ કેવી રીતે રહેશે
તો એ જ ને હમણાં જે પિસ્તાલીસ સુધી જાય તો ભી જો તમે કેટલ ગરમી લાગવા લાગી જાય. આપણેે કેટલા મતલબ લીંબુ પાણી પીવાનું એ કરે એ એ વગર થી રવાતું નથી જ્યારેક જ્યારેકમાં પાનું પીવું પડે બે અને પ પચાસ ના ઉપર જશે તો પછી બહાર નીકળવાનું કામ જ નથી.
હમ.
તમને શું લાગે આ મતલબ આપલા એના પર છે કે આપણેે એને મતલબ એને શું કેવાય? ક્લાયમેક્સને આપણે મેન્ટેન રાખી શકો?
હા જંગલો વધારવા પડે જંગલો જે કપાય છે તેના તેના સામે એટલા જ વૃક્ષો વાવવા પડે એટલું જ વૃક્ષારોપણ કરવું પડે એ જ એજ એનું સોલ્યુશન છે. કુદરત જ કુદરતનું સોલ્યુશન આપે. આપે છે તો પછી એજ કરવું પડે આપડે. કે આપણે જેટલા વૃક્ષો કાપીએ છીએ જે જંગલો કાપીએ છીએ એજ જંગલો પાછા વસાવવા પડે તો જ થઈ શકે. ગરમીનું સોલ્યુશન તો એજ છે. બીજું તો કંઈ છે જ નહીં.
હા એ તો તમે સાચું કીધું કેમ કે આપડે જેટલા વૃ ક્ષો વાવો એટલી ગરમી ઓછી થાય. તો પણ, ઓછી ગરમી તો વધતી જ રહે
હમ, પછી તો જો આ એટલી વધારે ગરમી પડી પછી તો વૃક્ષો કપાશે અને એના લીધે તો ઓક્સિજન લેવલ બી ઓછું થશે એના એનાથી તો માણસોને વધારે જ પ્રોબ્લેમ થશે
તેજ ને હમણાં જ મતલબ તોમે જોઓ કોઈ કોઈ વાર કે કોઈને હાર્ટ એટેક નો મતલબ કોઈની શ્વાસ લેવા માટે તકલીફ થ જાય કોઈને હાર્ટ એટેક આવી જાય એ તો બધું એ મતલબ શ્વા લ ઓક્સિજન કોઈને કમી થયું કે આ બધ બધ મતલબ બીમાર થઈ જાય કોઈ આવા આજાર થતાશે, અગર પૈઐર તો વધારે લાગ મતલબ લાગીયે તો ઓક્સિજનનું બી પ્રમાણ વળી જાય અને પછી કોઈને આટલી પ્રોબ્લેમ ની થયો
હલો
હલો
હા
આવડતું નથી
કઈ સંભળાયું નહી, થોડી વાર
હા મેં શુંએ તો તો હતોઊ, કે વૃક્ષો જે એટલા વધારે લાગે તો એટલા મતલબ ઓક્સિજન નું પ્રમાણ બી વધી જાય એમ
હા હા એજ ને અ તોજ તો ગરમી ગરમીનું સોલ્યુશન આવશે. નહી તો ગરમીનું સોલ્યુશન આવવાનું જ નથી.
એ મતલબ એ આપણા આપણા ઉપર બી ડિપેન્ડન્ટ છે કેમ કે આપણે જેવા વૃક્ષો લગાડશો એવી જ આપણેે ભી એ મળશે, એની છાયા મળશે, પછી એનાથી ઓક્સિજન મળશે. બાકી શું કેહેવાય તમને એ એનાથી કઈ મતલબ આપણેે વૃક્ષો લાવું છું તો એનાથી કઈ ફરક પડે?
હા આરામથી અ ગ્રીનરી જેટલી હશે એટલું એટલું ગરમીમાં ફરક પડવાનો જ છે. આપડે લોકો આટલી ગરમીમાં નથી રહી શકતા તો હજુ તો ઓર વધશે. તો પછી વૃક્ષો વાવશું તો જ ગરમી ઘટશે. નહી તો એનું સોલ્યુશન એક જ વસ્તુ છે. કે વૃક્ષો વાવીએ અને જે જંગલો કપાય છે એના સામે એટલા જ જંગલો આપણે વસાવીએ એમ.
હા એ તો તમને હાચુ કીધું. અને કોઈ જંગલ તોડ તોડતો હોય તો એને કેવા કેવાનું કે ભાઈ પેલા તું વૃક્ષો વા પછી એ જંગલ તોડવાનો વિચાર કર. કેમકે હવે એવું થઈ ગયેલું છે એ જંગલ તોડ તોડતા જ રહે. પણ વૃક્ષો વાવાનો વિચાર કરતા જ નથી હવે.
હમ્મ.
હવે જો તમે કોઈ બિલ્ડિંગ બનતી હોય એ એ જગ્યા પર કોઈ આઠ દસ વૃક્ષો હોય. એ બી એને કાપી કાઢે. પણ એના જગ્યા પર બીજા કોઈ વૃક્ષો નહી લવાતા હોય હવે તો.
હમ્મ હવે એટલી જગ્યા જ નથી રહી કે આપડે વધારે પડતા વૃક્ષો આવીએ. જંગલો કપાય છે, ને રોડ બને છે, અ બિલ્ડિંગો બને છે.
એજ ને. પણ આ અમે તમે જો કઈ કઈ જગ્યા એવી જગ્યા હોય કે, તે જગ્યા પર કઈ બિલ્ડિંગ બી બની ન શકે, ના કઈ મતલબ કંપની યા કઈ ફેક્ટરી બી નહી ઉભી રહી શકે. પણ તે જગ્યા પર એ વૃક્ષો આવે તો એ નથી કોઈ ફરક પડી શકે.
હા એનાથી ગરમીમાં ફરક પડી શકે.
એ જ ને બાકી તો બસ એ જો કોઈ વૃક્ષો તોડતો હોય એને કેવાનું કે ભાઈ તમે વૃક્ષો નહી તોડતા.
હમ્મ.
કેમ કે આગળ જઈને હજુ તાપમાન વધશે. કમ તો થવાનું જ નથી એ.
પ ફોર્ટી ફાઈવ થશે. તો નેક્સ્ટ ઈયર ફોર્ટી સિક્સ થશે. એ રીતે પાંચ વર્ષમાં પચાસ ની ઉપર જશે તો પચાસ ની ઉપર જશે તો માણસ કેવી રીતે રહી શકશે
તમે તો તમે તો પાંચ વરષ કીધા મને તો નહી લાગતું પાંચ વર્ષમાં તો મને એવું લાગતું છે. બે ત્રણ વર્ષમાં જ પચાસ ની ઉપર જશે કેમ કેવા આ અ તમે જોવો પ‌ પોપ્યુલેશન ભી વધતી છે.
હા અને પછી હમણાં હમણાં બધા એ એસી નો ભી એટલો ઉપયોગ કરે તો એના લીધે બી જે ગરમ હવા બહાર ફેંકાય છે, એના લીધે બી બહારનું અ વાતાવરણ વધે છે.
એજ અને જોઓ તમે અ કોઈ બ બધા અ જ ફેમિલીમાં ફોર વ્હીલર, ટુ વ્હીલર કોઈ ના પાય તો છે જ. એ એવું ની સોચતા કે ભાઈ આપ આપણે કસે એક જગ્યા જવાનું હોય બધી ફેમિલી એક સાથે જ જોવું એ બધા પોતે પોતેની ગાડી પર જાય એનો ભી પલ્યુશન થાય એભી વૃક્ષોને અને તાપમાન વધારવા માટે
બહુ, બધું જવાબદાર છે કે, આપડે લોકો આટલા યુઝ કરીએ છીએ, આટલું પોપ્યુલેશન કરીએ છે, પોલ્યુશન આટલું કરીએ છીએ, અને હવે હવે તો વસ્તીમાં ભી વધારો થાય છે, એટલે એ પ્રમાણે આપ આપણને આપણને ઓક્સિજન ભી વધારે જોઈએ અને એના લીધે જો વૃક્ષો વાવીએ, તો ગરમી ભી ઓછી થાય, ઓક્સિજન બી મળે, એ બધું એ બધું બહુ જ અ વૃ વૃક્ષો તો બોજ બધા કામના છે, એમ
મતલબ, એ ક્લાયમેક્સ, મેન્ટેન નું કામ વૃક્ષો પણ કરતા છે, એ સમજી લો તમે
હા
ક્લામેક્સ મેન્ટેન નું કામ એ ગરમી ઓછી થાય પછી વૃક્ષો, વૃક્ષ જો વધારે જોર હોય તો વરસાદ પણ એકદમ વધારે આવે તમે જો જ્યા જે જગ્યા પર વૃક્ષ વધારે હોય એ જગ્યા પર વરસાદ પણ એકદમ ફરી ભરીને પડ્યો
એ જગ્યા ઠંડક ભી રે, એ જગ્યા પર ઠંડક ભી રે, હવે અત્યારે અત્યારે આટલી ગરમી છે, તો આપણી આસપાસ જો વૃક્ષો નહી હોય, ખુલ્લી જગ્યા નહી હોય, તો ગરમી વધવાની જ છે અત્યારે, મોટા મોટા મોટા શહેરોમાં મેટ્રો સિટીમાં અ તમે જુઓ તો ગરમીનું પ્રમાણ કેટલું બધું વધી ગયું છે, તો કેમ કે કેમ કે ત્યાં આજુબાજુ કોઈ ખાલી જગ્યા નથી કે જ્યાં વૃક્ષો વાવી શકીએ આપડે. તો નાના સિટીમાં, નાના સિટીમાં કે ગામડામાં કે એમાં આપણેે વૃક્ષો વાવીએ અને ત્યાં ત્યાંનું ગરમીનું પ્રમાણ તમે જોજો ઓછું જ હશે. ત્યાં ગરમીનું પ્રમાણ ઓછું જ હોય કેમ કે ત્યાં વૃ ક્ષો હોય. છે એટલે આપણને એટલી ગરમી ઓછી લાગે છે એની હવા, એનો છાયડો એમ.
એ તો તમે હાચુ જ કીધું, કેમ કે સિટી નવ અ લીધે ગામડામાં વૃક્ષો વધારે હોય. કેમ કે ગામડામાં મતલબ ડેવલપ ની થયેલું હોય સિટીમાં જો તમે બધા જ જગ્યા આ જા હુધી નજર જાય આપડી ત્યાં હુધી બિલ્ડિંગો જ દેખાય. પણ ગામડામાં એવું નહી રે કેમ કે ગામડામાં બહુ નાંદલા નાંદલા ઘરે હોય જેના આજુબાજુ વૃક્ષો હોય.
હા આજુબાજુ ખુલ્લી જગ્યા હોય, ત્યાં વૃક્ષો હોય, ત્યાં ગ્રીનરી હોય છે તો એના લીધે આપણને ગરમી ઓછી લાગે છે, અને ગ્રીનરી ના લીધે અ એ આપણને છાયડો આપે છે જેના લીધે એ અ અ સૂર્યની ગરમી શોષે છે, એના લીધે ગરમી ઓછી થાય છે ત્યાં એમ.
એજ ને, અને તમે કોઈ દિવસ અગર ગામડામાં ગ્યા હોય તો તો તમે જાનવુ જાણવું પણ હશે સિટી ના લીધે ગામડામાં હારું આપડે ફીલ થાય.
હા આરામથી, ત્યાં ત્યાં વાઈપ્સ જ અલગ હોય છે. અ સિટીમાં તો એકદમ અત્યારે તો અમદાવાદ છે, સુરત છે, ત્યાં તો એટલું બધું ચીપચીપ થાય છે કે રેવા તુ નથી, અને તમે ગામડામાં જો તો તડકો હશે, ગરમી હશે પણ એટલું બોડીમાં એટલું ચીપચીપ નહી થાય.
અને એવું વા લાગે બી ની કે ભઈ આપણે કસુઇ અ તાપમા શો કે એવું નહી, બસ અ અ ગામડામાં પવન પણ ચાલતું હોય ને એમાં બી નોર્મલી ઠંડુક રે પણ સિટીમાં પવન ચાલતું હોય એ એના એમાં બી ગરમી જ હોય પ.
હલો.
હા હા બોલો. આવતું છે આવાજ, સિટીમાં મતલબ સિટીમાં પવન બી ચાલતું હોય ને તો બી એનામાં થોડુક ગરમી લાગે. પણ ગામડામાં બધે પવન ચાલતું હોય તો ગરમી ની લાગે.
હા બરાબર છે.
અને હજુ જોવ તમે, સાંજમાં જલ્દી ઠંડુ થાય જે ગામડામાં સિટીમાં તમે જો રાત ના.
રાતના ભી એટલી જ ગરમી લાગે છે.
એ જ ને અને પવન ગામડામાં એટલું મસ્ત ચાલે કે એવો વાટે કે ભાઈ આપડા અહિયાં જ રહી જવાનુ
હા
ચાલો પછી તમારા વાત કરીએ હારું લાગ્યું પછી વાત કરીએ આપડે
જે જેયસી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ